હલો આવયો અવાજ
હા, આવ્યો આવ્યો હમણાં આવ હા આવે છે આવે છે. શું કરતા હતા અનિતાબેન મ કુ લાવ બહ દિવસ થઈ ગયા આજે યાદ કરી લઉં,
હા, આજુ જમવા બેઠા હતા અત્યારે તો
હમ હું જમ જમીન પડવા રહી પણ પછી જો ને આપડે તો એક થોડું કામ હોય અત્યારનું જમવાનું, પછીજ બનાવાનું હોય, તો વિચાર દીતી કે શું? બનાવું એમ, તો પછી મને યાદ આવુ લાવ અનિતાબેન ને હમ બહુ શોખ છે, ને નવું નવું બનાવાનું ના તો કઈ કેમ એવું વિચારીને તમેને ફોન કર્યોને મગ બહ દિવસ થઈ ગયા છે તો પછી મકુ વાતય થઇ જાય એમ
હા એ તો છે જ મે જો ને કાલે ઢોસા બનાયાતા તાલક
એ એવું છે એમ હમ હમ બરાબર એજને એ ઢોસા કે ઉ કે એ એમ બનતા વાર ના લાગે જો ફટાફટ ઉખડી જાય ને તો બનતા વાર નહીં લાતી પણ જો ના ઉખડે ને તો એક તોમ ગરમી હોય અને પછી પાછી ના ઉખડે એટલે ગુસ્સો વધારે આવે
હા એમ તો એમાં તો જોકે થઈ જાય પણ અ વારામ થોડી લાગે કાઈ કે નવી વસ્તુ બનાવતા વાર લાગે એટલું રેગ્યુલર તો શાક રોટલી માં તો શું છે
હમ હમ કેમ કે આપડણે રોજને રોજ બનાવતા હોય ને એટલે એમાં આપડે મગજ મજ હોય હમ
હા એ તો છે જ અને ઢોસામાં તો કેવું થાય મારે તો આખો દિવસ નીકળી જાય બનાવતા કારણ કે પલાળવાથી લઈને પીસવાનું સુધી નો ટાઈમ ટુ ટાઈમ તો જોવું જ પડે એના ટાઈમે પીસવાનું આટલા ટાઈમે કરવાનું
સાચી વાત છે અને પાછું એમાં તો કેવું હોય છે કે આખો એક રાત પલાળી રાખવું પડે છે ને અને પછી બીજે દિવસ પીસવાનુ હે ને
હા એટલે અલગ અલગ રીતે થઇ શકે પણ મેં તો સવારે વહેલા પલાળી દીઘુ ત્રણ ચાર કલાક પછી પીસી નાખું પછી પાછું સાજ જો બનાવવાનું થાય ને ત્યાં સુધી એક જગ્યાએ મૂકી રાખું એટલે આથો આઈ જાય. એને અડ્યા વગર જ એટલે સાંજે બનાવાના હોય એટલે
તો હું બનાવું જ છું ઘડીએ ને ઘડીએ પણ આ પેલી ઢોસા ની લોડી છે ને હમણાં ની પેલા હતી તો પછી પાછી જોડે ભખરી ને એવું બનાવવા ચાલુ કરી દીધું. તો થોડીક બગડી ગઈ છે ને તો એના લીધે બરાબર ઢોસા ઉખાડતા નહી. તો વિચાર્યું છે કે આ વખત તો સારી ડીમાટ કે એમાંથી ઢોસાન લોડી લઈ અને પછી બા હું ટ્રાય કરી જો એમ કેમકે અતાર લગીને તો ડોસ સા બનાવું ને તો અમે તો બહથી જ ખીરું નહી મળતું તૈયાર એજ લાઇ દે. એટલે આવી પલળવાની એની જફા રહે જ નહીં પણ હવે આ ફેર તમે કહ્યું એટલે હું ટ્રાય કરી જોવું છુ આજ સાંજે પલાળ દઉં ચોખા ને પેલી દાર અને પછી બીજે દિવસ કરી જો.
સારું કરી જજો સરસ થાય છે.
હમ કેમકે મને એવું જ છે તમારે જેમ હું પેલું અત તો આ રીલ્સન બધું કેટલું ટ્રેન્ડિંગમાં છે, તો એમાં નવી નવી રેસીપી આવેને તો આપણને એવું થાય કે લાગે ને આપણે જે જે બધા, વસ્તુઓ ઘરે હોય ઇન્ગ્રેડિયન્ટ અવેલેબલ તો પછી આપણે ટ્રાય કરી જોઈએ. તો મને એવી બહ ક્યુરિયોસિટી કે લાવો ભાઈ કેવું થશે કેવું થશે એમ તો હું ટ્રાય કરી જાઉંજ કદાચ અમા ગામમાં બધું મળતું હોય. તો પછી એટલે મને ગમે એવું. જોને, મેં છેલ્લી વખત મેં હમણાં જ અઠવાડિયા પેલા સમોસા બનાવવાના ટ્રાય કર્યા ડાયેક જ પેલું બધું બટાકા ને એવું બધું છે, બાફીને પછી એને છીણીને બધું અંદર, મસાલા બે ત્રણ નાખી દીધા તા. અ જેમ કે અડદરમી અળદર ને એ બધું તો આવે જ મરચું નહી તો આપડણે રોજનું વાપર ત હોઈ જ પછી ગરમ મસાલો. એવી રીતના પછી એનું લીંબુ બીંબુ નીતારીને એનું પેલું માવ રેડી કરી દીધો, અને પછી મે મેદાના નહોતા બના્યા. કેમ કે ખોટું પાચન થવા એમાં ક્રિસ્પી એ બને સાચી વાત, પણ પ્રોબ્લેમ થાય એટલે આ પણ મેં એવી રીતના બના્યા ને ઘઉંના લોટ થી જ પણ એ ક્રિસ્પી બન્યા ત અને જોડે થોડોક કોર્નફ્લાર, વાપર્યું હતું. એટલે એટલા મસ્ત બન્યા ત અને જોડે મેં પેલી એની ચટણી બનાઈતી. ફમલીની, અને સોસ પણ ઘરે જ બનાયો હતો.
હમ.
પેલા એમાં શું કર્યું કે થોડુંક પાણી ઉકાર્યું અંદર પાણીમાંય લીંબ ટામેટું આવે ને. એને થોડુંક એ કરવા દીધું. એમ બાફવા દીધું પછી પનીર ચાલુ ખેડી અને, ક્રશ કરી દીધું મિક્સરમાં. અને પછી અંદર ગોવાર નાખ્યો અને ગરમ મસાલો ન થોડુંક મરચું નાખીન ઉકારી હારી પેટને એટલે બહુ મસ્ત ચટણી થઈતી.
એવું છે સરસ સરસ, બધાને ભાયુ હશે નઈ ઘરમાં.
બઉ બઉ મસ્ત બની તું બધા એવું કેતાતા મા પપ્પા અને એમાં એવું કે મમ્મી પપ્પા જો આપણને આ દે કોમ્પ્લિમેન્ટ એટલે એટલા ખુશ ને. કે આપડું પેટ તો તય જ ભરઈ જાય.
બરાબર.
તો એવું થાય કે પછી લાવ બીજું પછી એક પનને પેલું કેવું કે પ્રોત્સાહન આલન એટલે આપણને એવું થાય એટલે બી જીવા રે એવું કશું નવી વસ તો બનાવ બનાવ એવું થાય મને.
હા, સારો કોમ્પ્લિમેન્ટ મળે એટલે આપણને વધારે કશું બનાવવાની ઈચ્છા હું જઉં.
હમ, અન મારી આદત કેવી ગમે તે વસ્તુ પેલી વાર બનાતી હોય ન તો હું બધાને જેમ બહુ બધી ના બનાઈ દઉં સેજ જ ટ્રાય માટે બનાવી એટલે બગડે ન તો એ ચિંતા નહીં.
હા, એ તો છે જ મેં પણ સેમ એવું જ કરું છું તમારી જેમ જ.
હમ હમ. સાચી વાત, તમે શું કશું નવું બનાયુ?
હા, બનાય કાર કીધુ પહોચતા એ બનાયુ પછી એમાંથી શું થયું કે પેલું વધી ગયુ તું ખીરો. તો પછી એમાંથી ઢોકળા બ ના એટલ દા એટલે એક જ એમાંથી નાસ્તો પણ થઇ ગ્યો અને સાંજનું જમવાનું પણ થઇ ગ્યો.
સાચી વાત છે, જોને આ લોકો ઈડલી બ ના ઈ ઈડલી પછી સવાર વધે તો એવી રીતના એને વઘાર નાખેન પછી ચા જોડ જે નાસ્તામાં ખઈલે.
હા, એ પણ થઈ શકે એટલે એક જ એમાંથી કેટલું બધું જમવાનું
હમ, ત અમે કેવું કરીએ તો બરાબઉ રાતે રોટલી બનાઈએ ને તો પછી રોટલી સવારે વધેન તો એને તરી નાખીએ એટલે એટલી મસ્ત ખાખરા જેવી થઈ જાય.
હા હા.
પછી એના ઉપર ચાટ મસાલો ને એવું બધું નાખી દે એટલે પેલું બગાડવાની ચિંતા નહી કશી કે આપડે બાર ફેંકી દેવી પડે કે એવું કસુય નહી.
હા એટલે આપડ ઇન્ડિયામાં એઇમ્સ છે.
એવું છે બેસ્ટમાંથી બેસ્ટ છે, હ તમે રોટલી વાળું ટ્રાય ના કરી હોય તો કરી જજો આ વખત.
હા ચોક્કસ, ચોક્કસ એટલે મેં શું પેલું ટ્રાય કર્યું છે ફૂલ રોટી વાળું. તમે જે કહે છો ને એમે બી ટ્રાય કરી જોઈશ.
હા હા હા એવું કરી જોજે.
તમને શું ભાવે કો બીજું?
બસ હું તો મન તો એવું છે કે અલગ અલગ એટલું ખાવાનું બધું મન થાય અને મને એવું છે કે ગમે તે વસ્તુ નવી જોઉ ને એટલે એવું થાય કે મોંઘું હોય પણ એવું થાય કે એક વાર તો ટ્રાય કરી જોઈએ કે, એું તો શું છે એમાં એવું મને જાણવાની બહુ એ ઉત્સુકતા હોય.
એ પણ મને પણ એવું જ. થાય. પણને બધું જ ભાવે નને આ વ સુ ના
ના ભાવે. હ ખાલી કે મસ્ કારેલાનું સાક એટલું ઘરનું નહં ભાવતું બસ. બાકી કશું એવું નહિ મને ના અવ એમ, પણ બારનું વસ્તુ ખાવાનું વધારે પડતું એ. એમ, કે અત્યારે અમુક લોકો કોણ કેવું હોય કે ના ઘરનું એટલે ઘરનું જ જોઈએ એવું નહી. અઠવાડિયું દસ એક દિવસ થાય ને એટલે પછી ભરનું ખાવાનું ચટાકો ને એમાં છોકરીને તો પાણીપુરી ની વાત આવે એટલે પતી ગઈ વાત.
બરાબર છે, અને આપડ ઈન્ડિયામાં તો કેટલી બધી નવી નવી ડિશિસ બનતી હોય છે એક જ વસ્તુ માંથી.
હમ. હ જોયું છે આપે તો પાણીપુરી એટલે જો કે મમ્મી બનાવે પણ મને એવું કે હુંને જાતે ગમે તે વસ્તુ ના બનાવ ત એ લગીન, એટલે હ પછી જ માનું કે હા આ વસ્તુ મને આવડે છે એમ. તો હ પાણી પુરી ટ્રાય કરું છું. એમ જ તો ઈઝી જ હોય છે ને કે બટાકા બાફીને પછી અંદર ચણા ગરમ મસાલો નાખી દેવાનો. અને હા અને પછી પેલું પાણી બનાવવા ધણા મળતા જુ આદુની. એ કર દેના ક્રોસ મિક્સર મ પ પછી અંદર પાણીની રીતના બનાવાનું હ ને.
હા હા એવું જ હોય છે, તૈયાર ચાલે. પૂરી લાઈ દ એ તૈયાર તો
હા હા હા પૂરી તૈયાર લાવ દઈશ. તો અને આ ચટણી નું તો મને આવડે જ છે કે તીખી ચટણી તો લાલ મરચા ને એવું બધું નાખીને, લીંબુ થોડુંક મી તન બનાઈ દેવાની. તીખી ચટનીણી બની જાય હૈ ને.
હા હા એવું છે એવું જ.
બરાબર એમ તો આ બાજુ જોઓ ને એટલા બધા વિડીયો અલગ અલગ એક એક વસ્તુ માટે સર્ચ મારોવા ને એટલા બધા અલગ અલગ વિડીિયો આ જાય ને એટલે આપણે આમ આઈડિયા આવી જ જાય એટલે કશી વસ્તુ આપડી બગડી જશે એનો ઓછા ચાન્સ રહે પણ ક્યારે ખાલી કે આપણને કમ્પ્લીટ ટેસ્ટ કરતા આવડું જે મરચું મીઠું કેવું છે અંદર.
હા, મેં પણ એવું કરું કશું પણ વસ્તુ નવું બનાવ એટલે સૌથી પેલા વિડીયો જ જોઈ લઉ. કેટલા પણ વિડીયો જોઈ લો, અને મારે ફર્સ્ટ ટાઈમમાં વસ્ત એકદમ પરફેક્ટ અ જ બને. મેં કઈ ભી બનાવું ને તો પરફેક્ટ જ બને.
અને બધું ચાખી ચાખીને જ હું તો અંદર નાખું એટલે પછી ચિંતા ના રહેે. મા મ્મી ને એવી આદત જ છે કશી વસ્તુ બનાવે ને તો મજોડ જ ચખાડે. અને મારો ટેસ્ટ કમ્પ્લીટ જ હોય એવું.
બરાબર છે તો સરસ કેવાય.
હમ એટલે જોઈએ હવે જો અતાર તો હમણાં કોલેજને એવું બધું પતે, એટલે એવું થાય કે લાવ ને કશું સારું બનાય આપડે ખાઈએમ મ્મીપાપા પને ખવડા એ એમ.
બરાબર.
ઈટલી.
તમને બીજું શું શું બનાવત આવડે છે?
એજ આવી રીતના જો પીઝા તો આપણને આવડતા જ હોય. પછી એક વાર મેં જાતે આવી તૈયાર ખીરું લાવને ઢોસા બનાવું છું, પછી ઢોકરો આવડે. બનાવ થ મળવું એવું બધું ન નવામ એવું બધું આવડે છે, અને ઘરનું દરબાજ શાક રોટલી તો આપ પણને આવડતું જ હોય. એવું અને હમણાં મેં ઘરે જ વડાપાવ ટ્રાય કર્યા ત એ સારા બન્યા ત ડાબેલી બનાવવાની ઈચ્છા છે. વિડીયો જોઈ રાખ્યો છે પણ કેવું કે પછી હું સડીંગ નહી બનાવતી કેમ કે બધું લાવવાનું તેલ ને બેલ બધું વધારે બગડેને રોજ ને રોજ ના બનાવે એટલે, દસ દિવસ થાય ને પછી આવું કઈક નવી વસ્તુ હું ટ્રાય કરું.
ઓ બરાબર. નવી નવી વસ્તુ ટ્રાય કરે એટલે આપણને ઘણું બધું શીખવા મળે.
જ ટાઈમ આવે અને શરૂઆત કરીએને આપ ખબર જ ના પડે, એમ ખીરને એવું મન સારું બનાવતા આવડે ગરમ શીરો ખીર એવું બધું બનાવુ.
હમ હમ સારું.
એટલે. તમારે આવજોતા કોક દિવસમાં ઘરે ખાવા માટે, તમે આવશો એટલે બનાવીશું, હા હાર હાર. હારુ, હા, હા, ચોક્કસ મલીએ હા
ખાતમ મૂકું ત્યારે, હા